હલો.
હા ભાઈ શું કરે છે?
બસ કઈ નઈ જમી લીધું શું કરે તું જમી લીધું
હવ જમી લીધું શું બનાવી દઉ આજ રોટલી શાક
રોટલી શક રોટલો ખીચડી દહી દૂધ શુંભારો બસ
બપોરે કેમ દહીં ચાલુ કરી્યું મતલબ આમ ભાત ભેગે ખાવા માટે
દાળ ભાવતી ન કેવ
હા ઈ પણ કોકર મીઠી આવે કોકર તીખી આવેને નક્કી ન એનું.
મીઠી હોય ને હજી થોડી તો હજી ટેસ્ટ લાગે મીઠી આ માની લઈએ બાકી મને દાળ એ નથી લોકોની એવું એના કરતા મતલબ હા ભાવતી નથી એના કરતા દહી ને મતલબ ભાત ભાવે એવ હા.
સારું આમ તો દહી ને ભાત સારા આમ.
હા એટલે તો ભાવે એટલે બીજું તો બીજું છ
અને દહીંને મજા આવે ખાવાની પેટ માટે બહુ મતલબ આમ ફાયદાકારક હલકો ખોરાકવાયને મતલબ સારું કેય
હા મતલબ સારું પેટ માટે
હમ પછે પેટ ડુખતું કેમ થયું પછ મટી ગયયો
હ હો થક યુ બરાબર એ તો ક ટેમ્પરરી રીઝન હશે એ
ખાવામાં થોડો બહુ થઈ ગયો હશે
હ ટટેમ્ લીજ એ પા ઓર્ડર લીધાવા ને ઓખાુંનેટલાિવસે હોય છે
આઈએ
ઓોલું આથવારું ઉમટી ગયું એવું નથી થતું હાથમાં સોજા આવતા એનાથી આવતા નહી
હ એ પણ થઈ ગયયો હય
મતલાબ કે એ ટટેમ્પ્રેરી અશે
કઈ શકે
હા, ખં તો હોય મતલબ એ વાંટી વાળ સોલ નહી ક્યાં કે હતું શું
હા હું ભૂલી ગયો કે આ ફત લેફ્ટ હાટ હતો લેફ્ટ જ તો રાઈટ ના તો ડક્ટ તો લખતો હું એટલે
એ તો થયુસું અને કેનાલકે થયું અનેને ડીઓને યાદ નથી
કેટલું કેટલું કરી્યું એના માટે તો આપડા સાહેબ ને એ જતું કે યુરિક એસિડ ની બીમારી લાગુ પડી ગઈ ભરત ને
હા એ મતલબ એનેમાંને બેગ ઓપરેશન કરાવી નાખવું એમ
તો કરાવી જ નાખે એવો હે ચલો ના એમ કરીને
ડિસ્કાઉન્ટ દેળ દીધું એને એને એમ લાગી બે બે નવ પૈસા કર તો મને
બાય વન ગેટ વન થ્રી એરી કસી ઓપરેશન
કોલ માણસો મગજમાં હોય એવું એ તમે એ ધારી પ્રમાણ કરે પછી આપણને એવું મોટટીવેટ કરે આમ તમારી છે જે એ
એટલે કછ ભી મતલબ તો શું માણસ એમ છે કે નહી એવું ક તો કે ના તને એ જ છે
મને જો ને હવારે ફ્રેક્ચર હશે તો પગમાં એલે પણ કેં તો સારું બોલ
કઈ પણ મતલબ
હાટજીી કી દીધો મને આમધું મને ફેક્ચર હતોું એટલે ભાઈ પણ
નાના મન્યુફેક્ચર મનેય નતું દુખતું એવું
અરે માનવા તારની મેં કીધું ક નાની મોટી વાત કરી ના એક મોટી જ વાત ચના ફ્રેક્ચર ઓલો એ વાધતી યાર
હમ
મારાજ હોય તો એને જેને ફ્રેક્ચર હોય એમ નાખી તને ફ્રેક્ચર નથી તો પ્રાણ કે આ આવડો મોટો માણસ હલી હલીને ફરે બધી જગ્યાએ તો કે ફ્રેક્રરે ફ્રેક્ચરમાં માણસ હલી ના આ કે
હા પેન ઘણો હોય ફેક્ચરમાં ખબર હે.
પાછી બીવડાવે.
હા એને પેન ન થાય ને યાર.
તો પછી એમજ હાડકું વાડકું ભાંગી જાય. તો પછી
હમ
હા નાના મોટા હૃદયના ને ના પડે ફેકચર બેકચર. મોટા મોટા ફેક્ચરમાં જ આ હાવ
હહ
એ વાત છે. હમ
હમ હમ
અતારે સોમનાથમાં દરિયો વળે તો ચાલે હવે હે?
હોવ અ હોવ બધા અમારે વાડીમાં બધાંના મતલબ જે કોરા હોય ને કુવા. બધા ભરાઈ ગયા, છલકાઈ ગયા. બહુ જામ વરસાદ પડી કેવાય જામ. આપડે અહીંયા મતલબ કચ્છમાં જ નથી આવતો બાકી આખા ગામમાં વરસાદ હે.
અહીંયા માણસો ગામ ગામમાંથી અલગ અલગ વિદેશોમાં જ ભેગા કર્યા ને એટલા માટે. યુપી યુપીથી રાજસ્થાનથી ને ત્યાં.
અરે બધાંએ અઢારે વર્ણના માણસો હે યાર અહીંયા.
હા એટલે જ ને.
તો પછી. કાળાને, ગોરાને આ ફલાણાને, ઢીક ણાને, ભૈયાને, શમલાબા ને બધાં. બધા હે બધાએ વરણના હૈ યાર.
જાડામાં જાડુ કોઈ નથી. આ જાડે જાડું કોણ હશે આપણામાં?
હું?
જાડામાં જાડું કોણ હે આમ મતલબ આમ હેવીમાં જાડું?
માણસમાં આપડે
હેવીમાં તો મતલબ આમ ઓલો તમે આમ નતો પહેલા બહુ જાડો જાડો તને મલવા આયો તો. હા એના જેવો જાડો મતલબ આમ કોઈ છે નહીં આમ વીસ
અને અત્યારે કોઈ નથી એવો.
હહ બાકી આમ બધા નોર્મલ નોર્મલ હે બચારા.
ઈતો અલગ જ લેવલનો માણસ હતો યાર ડોક્ટર વલય.
એને ઓલા નતા રાખવાના એમબીએસ માંને એવી બધી વાતો હતી ને.
શું?
ઈમરીશમાં ગયો તોને ભઈ?
હમ હમ
ડોક્ટર હતો ને ઈ?
હા હા ડોક્ટર હતો. ઈમરીશમાંથી એ લગભગ આયવો તો એ.
ટ્રેનિંગમાં હતો ને એના ઘરથી નજીક જ હતું એવું કાંઈક હતું.
હમ હમ
કામબામ ઠીક હતું ને કામમાં મજા ના આવી તે લોકોને એને ઉ ઓમાં ના કર્યો મતલબ પ્રોફેશનમાંથી ને એમ્પ્લોયમાં ના કર્યો એમ.
બરાબર બરાબર.
કાતો વે મેજે પોસ્ટમાં તેં હોય કાતો ના પાડી કતા તને નઈ કરીએ અમે કન્ફર્મ નઈ કરીએ એમ
ઓહો એવું હતું એમ
એવો આપણો એક ભાઈ કહેતો હતો
અચ્છા હવેને ખબર હશે
હા હાચું ખોટું એને ખબર હવે.
બરાબર બરાબર. તો કામ જ એવું ઊંચા લેવલનું કર્યું હશે ને એમણે.
એની વાતું ઊંચા લેવલની હોય ને યાર.
અરે યાર એનું કાક મતલબ આતો એને કામને બધું ઊંચા લેવલનું જ હતું. અહિયાં પણ એમજ હતું. હમ
હા એટલે જ.
હા એ ઊભા ક્યારેક જ થાય
ઊભા નથી થાય એટલે જાડ એટલે જાડા થઈ ગયા
એટલે તો પછી આ ઊભો ના થાય તો પછી આડો ફાટે નહી યાર માણસ ઊભો થાય તો ઉભો ફાટે એમ છે તો એતો છે ને હ એ તો આમ મતલબ ઉભા હોય ને તો એ મતલબ પેટ એનું ટેવલ ઉપર રહી જાય એવી રીતે મસ્ત અરે યાર પોટ પોટ બિલ ને તેં નાની કેવડાવે એવું હતું
હા ભાઈ આ ભાઈને પોટમેન્ટ જ્યાં થાય ધીમે ધીમે પાંચસોમાં એમાં એકલીટર થઈ ગઈ
કલીટર વાળું બની ગયું એ અવ અહ અને તો યાર આખું મોટું બલ્ક ક હતું બલ્ક સિપમેન્ટ હોય ને જે
હંમબલ કરિયર
હા બલ્ક હા બલ્ક કેરિયર તો સમજી શકે એને એવું બલ્ક કેરિયર હતું આપ એમ તો જ છે કેરિયર બનશે મોટું ધીરે ધીરે થોડોક ટાઈમ લાગશે એમ
ના ના સ્કેલ ઉપર ચાલુ હોય પહેલા સ્કેલ ઉપર થઈ જશે એનું હો ટેન્સર બોરનું પાજું એટલે વધારે થઈ જાય
હા એ કામ નો માણસ છે યાર
કામ નો હે પણ ગામ નો ગામ બાર નો માણસ હે પાછો
એની પાસે બધી સમસ્યા નું સોલ્યુશન તને મળી જશે
હાચુ ખોટું ગમે એવુ પકડાવી દેહે તમને એક વાર
મે એના મતલબ કોન્ટેક જ એમ જો તો હમણા આ ખ એટલા એટલા વરસ કાઢીએ ને તો હવે માણસો વારે કોન્ટેક્ટ થતો જ હોય એમાં જ કામ આવશે બાકી તો કઈ કામ આવશે નહી
હ માર નાખી દેય બીઝનેસમાં જ માર્કેટિંગમાં તોબી દેય
હ માર્કેટિંગમાં નાખી દેશે એવું લાગેને આરામથી
એખાદ બે હું તારી પછી ઓટોમેટિક માર્કેટંગમાં નાખી દેશે
કેમ કે સીટ બનાવતા તો આવડતી નથી સરખી ભાઈને
હા સીટ મારે નંગ એવો માણસ હતા એ કામ કર લેતા એક કે મને બધું બનાવીને દેતા કે આ જુઓ બરોબર એમ
હમ તો તું શું કરતાને તો ખબર જ ના પડે બરોબર છે કે નહી તું શું કરતો એને કે
નો મતલબ એ આપણને કેવા માંગે ઓ અમારે માણસો કરી દેતા તમે તમે અમારું કામ કરી દેઓ એમ
હમ એના કારણે એવુ ની હાલે ભાઈ
એને હવારે મજા આવી ને એમ બેઠક ખુર બેઠા સલાહ લીધા હતો ને મજા આવતી હતી અને એમ
હમ હમ હમ હાજે તો હું પંક પંકજ એ કીધું તું ને પછી એટલે કાલે સાંજે કોલ કર્યો હતો ને એને આપડે ખબર એટલે સમમારાજ કરીને ફટાફટ આપી દીધું બાકી ક્યારે કરત
એને ખબર
એટલે ઈ પણ ડાયો થય બેસી ગયોતો જોઈ બાજુમાં સવારે આવી ને
હા એને તો પછી જે પણ વાતું હોયને મેડમ સર મેડમ મેડમે કીધું સર એ કીધું મોટી જ વાત હોય પ્રશંસા પ્રસસ તાલી ખાલી એમ પૂછા કરી કેવા મિટિંગ હા રિપોર્ટ દેવાનો છે તાલી મેડમનેલા ભાઈ એમ એનું શું કામ નામને
અરે યાર નાં ભી કરવી જોઈએ એને સમજો તો
એને કેમારું જ જામ અર્જન્ટ એમ
શું
એને એમ કે અમારું જ કામ અર્જન્ટ એમ
હમ.
બરે બેઠા તા મીટિંગ ચાલુ કરીએ તો કે અરે રિપોર્ટ દેવાનો અર્જન્ટમાં એક ઓનું જ કામ પતવા દે
અહ એમાં ક ઓલી વાત નથી ધ અધૂરો ઘણો સલકાય ઘણો એના જેવો હોય
હા છલકાઈ ગયા ને ભરાઈ ગયા બધું થય જવાનુ હે
ઉપભરાઈ ગયો હે આ તો
એનું હમ ગમે એમ પૂરું કરી દેવાનું એમ. ત દઈ દેવાના એમ ન હોય તો ગણ ગણ ગણ હેન્ડ વર્કિંગ વેરાઈટી મતલબ શું ભાઈ કરવાનો.
ના એ ના એવું એવું છે, ને કયારેક કરવું પડે એવું નથી કે ન મતલબ
ના એ સેટિંગ સેટિંગ વાળું વસ્તુ અલગ આપણે સેટિંગ માર સમજે આપણા આલો આપણે આપણે એક્સેપ્ટ આટલુ આવું જો આટલું નથી આવતું કરે જોવે કે શું મારે આટલું એને ખિલ કશું પ્રમાણે આવે ઈ જો આવું ઈ હા તમે ચા એકદમ ખોટા તમને નથી આવડતું હા એટલે જ ને એની ગણતરી પ્રમાણે થી મને એ કેસે કેસે આસ્થા મે કીધું જે આવ્યું ભાઈ તારે જે કરવુ કરલે
આ તો રિયલ ડેટા હેને કે તારી કેલ્ક્યુલેશનમાં બા કીની પ્રોપર્ટી સુપર ડિફરન્સ આવી શકે આ રિયલ ડેટા હે અને
કેલ્ક્યુલેન તો ફિક્સ છે, આટલું આટલું આવવાનું જ છે, પણ હવે હામે
કેલ્ક્યુલેશન બધું કેલ્ક્યુલેશન ઉપર ના આવે ને એને કે ઘણા બધા પેરામીટર હોય ને બીજા પણ
હા એતો અંદર શું તુ માલ માલ થવાની તો એને કોને ખબર ના શું થાઝન શું બંધ છે.
હા.
તને ખબર મતલબ હે ન ચેક કરવાનું કાય
હમ એવી ભેગું થઈ ને શું થાય ઈ
હા.
ડાયરેક્ટ તમે પર્સન્ટજ કરી કરી નાખો એમ નો હાલે ને
એમાંથી પણ પતાવા કર નાખુને શું ખલી કોટ પચા પચા લાખના મશી લેવા લાખાના મશીન લેવાન ખોટા
એશી એક લાખનુ એ સારી વાત છે.
એ નહી આવે એને કીધું તું લેવાના ઓલો વાત કરવાની બી કે કરે આવે ને
કરતા જ નથી શું કરવાનું બાકી એ સંજીવ સરે ડાયરેક્ટલી કેય દીધું એ પછી તો એની એમ કે વધારે ન હશે મતલબ ચાર પાંચ લાખ નું કે હશે હા પછી મેં કીધું એને ના એટલે એક લાખની અંદર માં આવી જશે એમ એતો ફીર મશીન લે લેના ચાહિયે એ થોડી બાર બાર લોડ છે ચેન્જ કરેગે હમ.
હા એક નવું થઈ જાય એ
જે જા મરે
તો આ આવાના દેય તો પછી શું કરુ મફતમાં
તો પછી શું હોય યાર ભલે ભલે હાલ વાંધો ની સુઈ જાય
બરાબર પણ મોડું થઈ તો હુઈ જાય
બરે બલ